તમને મારી અવાજ
હા આવે છેને. કેમ છો બેન?
હું તો મજામાં છું, તમે કેમ છો?
તો આજે આપણે કયા વિષય ઉપર ચર્ચા કરીશું?
મનોરંજન એ ટોપિક પર ચર્ચા કરીશું. તો હું તમને એવું કેહવા માંગુ છું કે જે પણ મારી પર ફિલ્મો અને મનોરંજન વિશે થોડી ઘણી મને જે વાત ખબર છે ને, એ હું તમને કેહવા માંગુ છું. તો હું તમને જણા
હા, હા, જણાવો ને.
હા. તે મનોરંજન એટલે ખાલી ફિલ્મો ન નથી રહી. અત્યા અત્યારે તો આખું માર્કેટિંગ બદલાઈ ગયું છે. તમે પેલું જોયું છે, કે આજકાલના નાના છોકરાઓએ, છોકરાઓથી લઈને મોટા વડીલો સુધી બધા જ યુ ટ્યુબ પર વ્લોગ્સ કરતા હોય. છે, કોઈ લોખંડ કોઈ લંડન ફરવા ગયું હોય, કે કોઈ ઘરે રસોઈ બનાવતું હોય આપણને અપ આપણને એ જોવામાં કેટલો રસ પડે છે, કે લોકો કે કલાકો ક્યાં નીકળી જાય છે, એ પણ આપણને ખબર પડતી નથી. આ, પણ એક પ્રકારનું મનોરંજન જ છે. હવે, હવે તો સેલિબ્રિટી કરતા પણ ઇન્ફ્લુ ઇન્ફ્લુઅન્સર ખુબ જ વધારે ફેમસ થઈ ગયા છે. તમને ખબર છે, જે રીતે આપણા જીવનમાં રમત ગમત, પછી રમત ગમત, પછી યોગ એવું એવું જે બધું આપણા માટે જરૂરી છે ને, તેવી જ રીતે આપણા માટે ફિલ્મો અને મનોરંજન એ પણ આ આપડી માટે જરૂરી છે. કારણ કે આપણે આખો દિવસ કામ કરીએ છીએ, આખું વરસ કામ કરીએ આખો મહિનો અઠવાડિયું, જે પણ આપણે કામ કરીએ છીએ ત્યારે થોડો ટાઈમ આપણે તેમાં મનોરંજન માટે કાઢી સકીએ છીએ, જેમાં હસવું એ હસવું આપણે ખૂબ જ જરૂરી છે, કારણ કે હસવાથી માણસ માણસ માણસ એમ તંદુરસ્ત રહે છે. અને હસવું ખુબ જ જરૂરી છે. અને પછી પેલી વેબ સિરીઝની વાત કરીએ કરીએ, તો પેલા કેવું હતું કે પિક્ચર તણ કલાકમાં પતી જતું હતું, પણ હવે વેબ સિરીઝમાં એ લોકો મા એ લોકો પાત્ર ને કેટલું ઊંડાણથી બતા બતાવે બતાવે કે આપણને એવું લાગે છે, કે આપણે એમના પરિવારનો ભાગ છીએ. તમે, તમે પેલી પંચાયત કે ગુલ્લક જેવી સિરીઝ જોઈએ છે? એમાં પ એમાં જે ગામડું અને મધ્યમ વર્ગનું જીવન બતાવ્યું છે એ જોઈને તો આપણને આપણું નાન પણ યાદ આવી જાય છે. મને તો લાગે છે કે હવે, ડાયરેક્ટરો એ સમ ડાયરેક્ટરોને સમજાઈ ગયું છે કે લોકોએ ખોટો ભપકો જોઈતો નથી, પરંતુ તેઓને સાચી વાર્તા જોઈએ છે. અને હા, સંગીત વગર મનોરંજન અધૂરી છે. પહેલાના ગીત, પહેલાના ગીતોમાં જે શબ્દો હતા જે રફી સાહેબ કે લ લતા મંગેશકરના અવાજમાં કંઈક અલગ જ જાદુ હતો. એ અત્યારના રિમિક્સમાં ક્યાંક ક્યાંય ખોવાઈ ગયો છે, એવું નથી લાગતું તમને? અત્યારે તો ગીત હિટ કરવાના માટે પણ એક હુડ હુડ સ્ટેપ કે રીલ વાયરલ થઈ જાય એટલે તો બસ! પણ પેલા તો જૂના ગીતો તો આજે પણ સાંભળીએ તો મનને સાંતિ મળે છે. તમે કયા કયા ગીત સાંભળો છો? અત્યાર અત્યારે અત્યારના નવા રેપ સોંગ કે પહેલાના જૂના બી જૂના ગીતો સાંભળો છો મને જરાક જણાવો, ને તમે કયા કયા કોના ગીત સાંભળો છો?
કે મુવીઝ કરતા, સેલિબ્રિટી કરતા આજે ઈન્ ઇન્ફ્લુએન્સર વધારે ફેમસ થાય છે. તો એ વાત તમારી સાચી છે કે અ સેલિબ્રિટી કરતાં આજના સમયમાં ઇન્ફ્લુએન્સર વધારે ફેમસ થઈ રહ્યા છે અને તેમ જે મે વાત કરી તમે કે તમને મને કયું ન અ એટલે ગીત સાંભળવાનું ગમે, તો મને છે ને પહેલાંના સમયમાં જે ગીતો આવતા કે જે નાઇન્ટીસનાં ગીતો છે. એમાં એક ભાવ છે જે ભાવ છે ને આપણા અ દિલને ટચ થાય છે તો એવા મવી મને ખૂબ જ એવા ગીતો સાંભળવો મને ખુબ જ ગમે છે. અને આજના ગીતોમાં જોઈએ તો એવું રસ નથી આજના ગીતોમાં વ વધારે એટલે કે સાંભળીને છે ને આપડું માઇન્ડ એ થોડુંક અલગ ડાયરેક્ટ ક્શનમાં જતું રહે છે. પણ પહેલાંનાં ગીતો સાંભળીને એ ગીતો સીધા આપણા દિલને ટચ થતાં તો એ ગીતો આપ મને ખૂબ જ ગમે છે અને હું નાઇન્ટીસના ગીતો પણ સાંભળું છું કારણ કે એ મારા ફેવરેટ છે તેવી જ રીતે ફિલ્મો અને મનોરંજન એ આપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ પૂર્ણ હિસ્સો બની ગયો છે કારણ કે ફિલ્મ અને અ મનોરંજન દ્વારા જ આપણે કોઈ પણ આનંદ માણવાનું કાર્ય કરી શકીએ છીએ આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાનું તણાવ ઘટાડવા અને મનને તાજું કરવા માટે ફિલ્મો અને અન્ય મનોરંજનના સાધનો સહારો લે છે. ફિલ્મો આપણને નવી વાર્તાઓ સંસ્કૃતિઓ અને વિચારોથી પરિચિત કરાવે છે. ભારતમાં બોલવૂડ અને ટોલીવૂડ જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઓ ખૂબ જ લોકપ્રિય છે લોકો એક્શન કોમેડી રોમાન્સ હોરર અને થ્રિલર જેવી વિવિધ પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ કરે છે ફિલ્મો માત્ર મનોરંજન પૂરતું જ નથી પણ તે સમાજને સંદેશ પણ આપે છે આજના સમયમાં નેટફ્લિક્સ એમેઝોન એમેઝોન પ્રાાઈમ વિડીિયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર જેવી ઓટીટી પ્લેટફોર્મ્સના કારણે લોકો ઘરે બેસીને ફિલ્મો અને વેબ આનંદ લઈ શકે છે પણ પહેલાના સમયમાં આવું ન હતું પહેલાના સમયમાં લોકો થિયેટરમાં જઈને પિક્ચરો જોતા અને અમુકના ઘરે જ ટીવી જોવું મળતું હતું પણ આજ તો ઘરે ઘરે ટીવી જો છે અને લોકો થિયેટ માં જઈને પિક્ચરો જોઈ છે. તો પહેલાના પિક્ચરો કરતા આજમાં ઘણી એવી સમાનતા જોવા નથી મળતી કારણ કે પહેલા લોકો થી મળીને મનોરંજન અને ફિલ્મોનું જ્ઞાન લેતા પણ હવે એવું નથી મનોરંજન અન્ય સાધન સાધનોમાં પણ હોય છે જેમ કે સંગીતમાં રમત ગમતમાં નાટકો અને સોશિયલ મીડિયા પણ આવે છે કારણ કે એ મનો રંજન નો એક સાધન આપ આપણે લઈ શકીએ છીએ લોકો પોતાના રસ મુજબ મનોરંજન પસંદ કરે છે જે તેમને આનંદ અને આરામ આપે આ ફિલ્મો અને મનોરંજન આપણા જીવનને રસપ્રદ અને આનંદ મય બનાવે છે. કારણ કે આવા બધા ફિલ્મોમાં આપણને રુચિ હોય છે. અ અ કેટલીક મુૂવીઓ તો આપણને મોટિવેશન પણ આપે છે. જેમકે દબંગ પિક્ચર દબંગ દબંગ પિક્ચર અને કેટલીક મૂવી મહિલાઓ માટે બનેલી હોય છે જેમાં મહિલાઓની શક્તિ ઉપર વાતો કરવામાં આવે છે. અ તો એવી બધી મવીઓ આપણને મોટિવેશન આપે છે અને આપણને ઉત્સાહ પણ આપે છે કે આપણે એ વ એ કામ એ વસ્તુ કરી શકીએ છીએ એટલે ફિલ્મ અને મનોરંજન એ આપણા જીવનનો હિસ્સો બની ગયો છે કારણ કે જો થોડોક વાર ટાઈમ મળ્યો કે આપણે મૂવી ચાલુ કરીને બેસી જઈએ શોર્ટ જોવા મળે મળે માંડીએ તો આજના સમયમાં તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના શોર્ટ્સ પણ ખૂબ જ વાયરલ થાય છે જે મનોરંજનનો એક સાધન બની ગયો છે અને લોકોના તણાવને પણ દૂર કરે છે તો તો આવા મુવીઓ અને આવા મનોરંજનના તો ઘણા બધા માર્ગો છે તો એ આપણને પસંદ કરવું છે કે આપણને શું કરવાનું છે. તો મને અહીંયા અ શોર્ટમાં રુચિ છે કારણ કે એમાં આપડો અ એક વાત એ પણ છે કે આપણેે કોઈ વસ્તુને વધારો ઉપયોગ કરીએ તો આપણને એ વસ્તુની લત લાગી જાય. છે. જે હાલના પેઢીમાં જોવા મળી રહી છે કે બા બાળકો લોકો કલાકોને કલાકો મોબાઈલ પર બેસી રહ્યા કરે છે અને મૂવી પર ધ્યાન આપે છે. તો આવું આ વાત ખોટી છે અને આ આપણને નથી કરવું જોઈએ. કારણ કે આવી બધી બાબતોમાં આપણો સમય ખુબ જ અ નીકળી જાય છે. તો મને મૂવી અને ફિલ્મોમાં રસ છે. એમે હું માનું છું પણ એટલું બધું પણ રસ ન રાખવું જોઈએ. તો તમે જે મને આ મૂવી વિશે વાતો કરી એ મને ગમી તો તમે આ કયા કયા મૂવીઓ જોવઓ છો? જેમાં મોટિવેશન આવે છે અને તમને મૂવી જોવું પસંદ છે કે, મનોરંજનનું કામ કરવું પસંદ છે, મને એ જાણવાનું હ
મને તમે જે વાત કરી ને, જયારે ટીવી સીરી અ અ મો ફિલ્મો વિશે, પછી મનોરંજન માટે પહેલાના જમાં અ પહેલાના ટાઈમ પણ આપણે ટીવી નો ઉપયોગ કરતા હતા વે અને પછી અત્યારે ઈન્સ સ્ટાગ્રામ પર જે રીલ્સ તોય તેના દ્વારા પણ એક મનોરંજનનો એક સાધન બન્યું છે. તે ખૂબ જ સરસ વાત કરી. તે મને ખૂબ જ ગમી તમે જે વાત કરી તે. અને એ હું તો હું તો, એ પણ માનું છું કે, તમે પેલું અપ, તમે પણ પેલું નોટ કર્યું હશે કે તમે પણ પેલું નોટ કર્યું હશે કે, અત્યારે રિયાલિટી શો નો બહુ ક બોવ બધું ક્રેઝ ચાલી રહ્યો છે. બિગ બોસ હોય કે એસકેન્ડ એ લોક કોને એકબીજાની લાઈફમાં સું ચાલે છે, અથવા લોકો કેવી રીતે, કેવી રીતે વિચારે છે, એ જોવાની બહુ મજા આવે છે. ઘણી વાર તો મને તો લાગે છે કે, આ બધા શો શોર્ટ સ્ક્રિપ્ટેડ હોય છે. પણ તોય આપણને જોવાની ખૂબ જ મજા ખરું ને? અને બીજી વાત એ છે, કે ઇન્ટરનેશનલ ફિલ્મો અને સિરીઝ પણ આપણે આપણી ભાષામાં જોઈ શકીએ છીએ. પેલી કોરિયન ડ્રામા તો અત્યારનો કેટલો ક્રેઝ છે. છોકરીઓ તો કેટ એની પાછળ પાગલ થઈ ગઈ છે. આપ એ, આ બતાવે છે કે, મનોરંજન હવે કોઈ સરહદ નથી. આપણે ઘરે બેઠા બેઠા સ સ્પેન કે કેરી કોરિયાની વાત વાર્તાઓ પણ સાથે જોડાઈ સકીએ છીએ. અને તમે જે વાત કરી ને કે તમને કોઈ એ એ મોટીમેશ અ મોટિવેશન વાળી ફિલ્મો જોવો છો, તો તેમાં સૌથી વધારે મને મોટિવેશનવાળી ફિલ્મ પેલી જે ટ્વેલ્થ ફેલ આવેલી હતી ને અત્યારે, એ મને ખુબ જ ગમી. તેમાં જે પેલો મનોજ શર્મા નામનો જે વ્યક્તિ હતો તે તેમણે કે કેટલી મુસીબતનો સામનો કરીને અ પેલું યુ પી એસ સી ક્રેક કયરી. તો તમારી જોડે હું તો અંતમાં તો બસ એટલું જ કહું છું કે, આપણે છે ને હંમેશા જે પેલી મોટિવેશન વાળી આવે ને ફિલ્મમો એજ જોવી જોઈએ જેનાથી આ પણને ભણવ ભણવામાં ખુબ પ્રોત્સાહન અને મોટિવેશન મળે. તો ચાલો બેન તમારી જોડે વાત કરીને મને ટીવી અને મનોરંજન વિશે ઘણી બધી વાતો જાણવા મળી. તમારો ખૂબ ખૂબ આભાર.
હા, તમારા દ્વારા પણ મને ઘણી બધી બા બાબતો સા અ જાણવા મળી અને મને એ ખૂબ જ ગમી. તો તમાણો અ તમારો પણ આભાર. એસે હી બંધ કર ઉ તરફ.